હાલો.
હા, કેમ છો? જય શ્રી કૃષ્ણ, બસ મજા માં.
થઈ ગયું જમવાનું?
હા થઈ ગયું, તમારું?
બસ પતી ગયું જમવાનું. બસ આવે થોડોક મેળ આવે એટલે થોડુંક ક્લીન કરીને જાય.
હા, હા.
બસ હવે આ થોડુંક ફ્રી ટાઈમ થાય એટલે હવે થોડુંક હ મોબાઈલમાં બધું હવે કરીએ હવે થોડુંક.
હમ્મ, એ જ ને.
તો, ટાઈમ મળે ની.
હવે મોબાઈલ ભી બવ વધારે યુઝમાં આવતો છે હવે.
હમ્મ, મોબાઈલ વગર હવે ચાલે નહિ આમ થોડુંક બેસી રેતા હાથમાં પેલા મોબાઈલ જોઈ. હમ્મ, નેમ ભી ભઈ મોબાઈલ આમ ડિસએડવાન્ટેજ, આમ સારું બી છે, ને ની બી સારું કેહવાય. પન અવે તો મોબાઈલ. નું એટલું બધું ઉપલબ બધી વસ્તુમાં ભાઈ જોવે કે ભાઈ મોબાઈલ વગર કંઈ નીં થાય, કે ભાઈ
તો. તો જ ને, હવે એવું થઈ ગયેલું છે કે મોબાઈલ વગર આટલું જરાસ પણ થાય નહી, પણ મોબાઈલનો વાપર જો વધારે કયરુ ને તો એના ડિસએડવાન્ટેજ બી બો જ છે.
હા, એ ઈ આપણા માટે, આપણા પર છે, કે ભાઈ કેવી રીતે એનો વપરાશ કરીએ ભઈ, એમ.
એ બી છે. તમાર કેવાનું ભાઈ બરાબર જ છે. કેમકે મોબાઈલ આપડે જ બનાવેલી છે. આપણે જ જ્યારે એને લિમિટ ના બાર વાપર કરો, તો એને પ્રોબ્લેમ ભાઈ આપડે જ થશે, બીજાને કોઈને ની થાય.
હમ એ તો છે ભાઈ. મોબાઈલ છે તો બધી આપણે વસ્તુઓ ન બી ભાઈ કેવી રીતેનું ઉપયોગ કરવાનો નહી કરવાનો કે, ભાઈ આમ હમ તો હરે તો ભ મોબાઈલ છે તો આપણે, એકબીજા તે વિડીયો કોલથી બી વાત કરી શકીએ કે ભાઈ ચાલો કોઈની દૂર છે તો ભી એમ લાગે કે ભ નજદીક છે એમ કે ભાઈ ચલો.
તો એ જ ના હવે કોઈ આપડી રિલેટિવ ના હાથે વાત કરીવી હોય તો, વિડીયો કોલમાં વાત થઈ જાય તો સારું લાગે નહી ભાઈ ચલો એટલા દૂર છે તો પણ આપડા આપડા સામે જ દેખાઈ જતા છે, પણ હવે જો જેને કોઈ મતલબ હડકુ વાપર કરવું હોય તો બરાબર કરે પણ કોઈને મિસયુઝ કરવું હોય તો પછી કોઈ, લડકીઓને મતલબ છેડે પછી કોઈ બીજાને તંગ કરે વિડીયો કોલમાં એવું બ બ એના મતલબ મિસયુઝ કર્યું તો બહ છ હજુ.
હા એ તો છે ભાઈ. ભાઈ મોબાઈલ ના લીધે તો ભાઈ હવે આપણે ઓનલાઈન બી કઈ કામ કરવાનું હોય તો કરી શકીએ, આમ અમારે જેવા લેડીઝ હોય કે ભાઈ જે છોકરા વાળા હોય બહાર નહી જઈ શકીએ તો આજે મોબાઈલ છે તો આપણે ઘરે બી આરામથી ભાઈ આપણે ઓનલાઈન બિઝનેસ કરી શકીએ.
હમ એજ ના, પછી કશે કઈ મગાવવાનું હોય તો કશું બહાર જવાનું નહી મોબાઈલમાંથી ઓનલાન
હા તવે તઈ એટલી બધી એપ આવી ગયેલી છે એમ દેખાય જ તો બહુ વસ્તુ આમ આપણે માટે બહ મતલબ બહુ જ સારું કરી કે આજે ઘરે બેસીને આપણે કઈ વસ્તુ મગવા મૂકવાની, કે ભાઈ કઈ આપણે કઈ કઈ બી જેમ કે ભાઈ ઓનલાઈન કરવાનું બિઝનેસ, કે કઈ બીએક્સ વાઈઝડમ.
રીના મતલબ મોબાઈલ થી બહ હાર ચાલુ થઈ ગયેું છે ઘરે બેસીની બહ આપડે જો કે, કોઈને વગર કોઈ મતલબ કોઈ બીમાર છે યા કઈ એનો કઈ કશે પ્રોગ્રામ છે એ બી આપણે મોબાઈલમાં જ ખબર પડી જાય એ. ઇન્વિટેશન આપી દે પછી કઈ કેવાનું હો મોબાઈલમાં જ કેય દે.
હમ તો આપણે શું છોકરાઓ બી એટલા બધા એ ઉસ્તાદ બની ગયેલા છે, આપણને જેટલું નહ ચલાવતા હોય તો આપણા છોકરા
હમ, તો એ તો છે એ હવે બહ જબરા છે, આપડે કઈ ખબર નહી પડે તો મમ્મી જો પપ્પા જો આવશે એવું છે આપણે ઉપરથી આપડે કેયા.
હમ તો, આમ છે ભાઈ મોબાઈલ બનું પણ એક રીતે સારું બી છે ને એક કે ભાઈ આમ, થોડા એ ભી થ કે મોબાઈલ ના આદિ બની ગયેલા છે ભાઈ, કે આમ ઊંઘની આવે તો ભી હાથમાં મોબાઈલ જુએ. એમ, એ ચાલ છે હવે કોઈ આ એમ કે ભાઈ આટલા બધા બેસ સિરયલા હોય જેને આમ મોબાઈલ નું બોય તો બી એ લોકોને કઈ ફરક પડે નહી, કે મોબાઈલ આમ કે ભાઈ આપણે આટલું બધું એ લોકોને બી આપડ આટલું બધું ફેમ
હા એજ ના.
તો.
મતલબ એ મોબાઈલમાં ઘુસ્યા રે કે ફેમિલી ના હાથે બેહેલા છે કે એ કઈ જ નહી જોય. બસ મોબાઈલ યુઝ કરતા ત્યારે.
હ, એ તો છે ભાઈ, મોબાઈલ તો
હવે તો નાના ના છોકરાઓ માટે સ્કૂલમાંથી બી ઓર્ડર છે, કે ભાઈ એમનું લેસન વગેરે બધું જ મોબાઈલ
હા પણ હવે કરીએે, હવે તો બોલ ને એમ આનું એમ આઈ નું છે, એટલે એક રીતે કે ભાઈ એ લોકોને શીખવાડવા માટે બી બહુ સારું છે, કે ભાઈ આમ, પણ એ લોક હવે આપણે આપણે કેમ, જે રડતા હોય તો આપી દીએ મોબાઈલ એમ. કે ભાઈ, ચાલ કંઈ નંઈ. થોડી વાર ચૂપ પ રે. ની ખાઈ તો આપી દીએ. કોઈ બી હોય.
પન એને એ આદત લાગ પડી જાય, કે ભાઈ એ જરાક જરાકમાં બી રડ્યા, પછી એને ખબર જ રહે આપણે જરાક પણ રડ્યા કે આપે મોબાઈલ મલી જાય, તો એજરાક જરાક વાતમાં ભી રડ્યા કરે પછી.
હમ, તો. હ તો મોબાઈલ ભી જેમ એકવાર આ વસ્તુમાં ની ખર્ચ કરે, પણ મોબાઈલ તો સારો જુવે. કે ભાઈ તો. કેટલા જાત જાતના મોબાઈલ આયવા છે.
તો.
હ, એમ લાગે વરષ ની પતે એટલે બીજો મોબાઈલ જોવે, કે આ તો કઈ થઈ ગ્યો, પુરાનો. હં, હં, હં.
હવે જો મોબાઈલ રહે તો બહાર ભી કશે ફરવા ની જાય, એમાં મોબાઈલમાં જ ઘુસી રહે. એ ડિસએડવાન્ટેજ છે. એ તો પેલા જો મોબાઈલ ની તો તો તો, છોકરાઓ કસે ક્રિકેટ રમવા જતા હતા, ની તો પછી કઈ ડ બાગુલ રમવા જતા હતા, અને તો છુપ્પન છુપ્પાઈ બો રમતા હતા.
હમ, બહાર ની તો હવે બધી. એ કેને બારવી. પતિ. લોકો ભૂલી જ ગ્યા છે. બો જનરેશન અગાડી વધી ગયું છે કે એ લોકોને તો એક્ટિવ રાખવા પડે. એમ, પણ હવે મોબાઈલ ન શું કરી સકીએ અવે આપડે બી?
હમ્મ.
બાકી વાપરવાવાળા તો મોબાઈલ નો બી બો ખરાબ રીતે બી ઉપયોગ કરે. કોઈ ફ્રોડ કરી મ કે કોય, અમ, કેમ કે આપ હા.
કે ના, આપ આપડે આટલા હાચ વીને મોબાઈલ યુઝ કરો પણ કોઈ કોઈ વાર આપણા હાથે બી એકાદ વાર ફ્રોડ થઈ જાય કશે પેમેન્ટમાં પછી કશે કોઈ લિંક મોકલી દે પણ આપડ ખબર નહી રહે કે ભાઈ આપડો. લિંક ઓપન કરવાની છે. તે કેની કરવાની છે.
હમ તો હવે લાગે એમ બીખ ભી લાગે એક. આમ યુઝ કરતા છે ક્યારે આપણી આ કઈ ફ્રેન્ક થઈ જાય કઈ. ફ્રોડ થઈ જાય. ઓનલાઈન ભી કર ભીખ જ લાગે કે ભાઈ કરીએ નહી કરીએ કરીએ ન કરીએ એમ.
એજ ના. એ આંબે આપડે બોહ. કે કે ભાઈ એમાં રિસ્ક નથી પણ તો ભી આપડે લાગે.
્ જે.
હલો. હલો. હલો.
તે.
થ તુ છે.
હા હવે આવ્યુ.
હમ્મ આવતું છે, હવે હા હા આવતું છે.
આ જ હવે થોડુંક નેટવર્ક નું ઇશુ વાઈફાઈ નું ઇશુ. હવે તો નેટવર્ક ની હોય ક્યારે વાઈફાઈ ની હોય હોય તો થઈ જશે, હા હા હા.
હા એ તો છે, જ જેટલો મોબાઈલ નો ફાયદા ના એટલા મોબાઈલ ના ડીશ એડવાન્સ છે, બો જ હવે મોબાઈલ માટે બો જબરો થઈ ગયેલા છે, બધા જ.
હમ્મ. તા બોલો.
તમારે ઘરે કયો ચાલતો છે, મોબાઈલ નો. મતલબ ફાયદા થાય કે કોઈ તે તમારા ઘરમાં કોઈને ફાયદા થયા કે પછી કોઈ ઠગાઈ ગયેલો છે, મોબાઈલમાં.
કોના મારી અમારા.
હા કોઈને એમ મતલબ એવું કઈ ફસાવનું કઈ થઈ કે નહી એમ.
નહી ભાઈ આવું કઈ થયું નથી એમ આ તો હવે જાણકારી કે ભાઈ કસે કસે આમ આપણે સાંભળીએ તો પણ એવું થાય બીક લાગે એમ.
તો એ જ ના.
હમ બાકી તો એવું કઈ થયું નથી એમ એ તો આપણા આપણી સેફ્ટી આપણને ધ્યાન રાખવાની
હા એ પણ છ. છે.
એવું મોબાઈલ ખરાબ સી બી ની કહેવાય થોડુંક અમે જેટલું વાપરીએ એટલું સારું.
હા એ બી છે.
હમ્મ, હાય ત્યાં સુધી જે વસ્તુ આપણને લાગે હા બસ આપણા પડશે, કે ભાઈ કઈ નો આપણે બી એમની કે ભાઈ હા બસ વધારે જે એ એ વાપરવાનું.
એવી છે.
તમારું કયું મોબાઈલ? તમે મ મતલબ આમ કયું, મોબાઈલ નો શોખ તમે કે જો આમ વારંવાર તમે બી મોબાઈલ ચેન્જ કરો?
ને મારો તો પેલા એક હતું પછી એ એમ એ ખબર નહી, કેમાં કે એની મધરબોર્ડ ગયો તો પછી બીજું લેવું પયડુ. તો ભી મારા બી બે ત્રણ થઇ ગયેલા છે.
છે. મોબાઈલ તો હવે થોડુંક થાય એટલે ખર્ચા આવી જાય, મોબાઈલ માં બી
બાઈલ વગર બી નીં થાય
હા, એ તો છે.
એજ ના. મોબાઈલ ની રહે તો પછી માનસને કોઈ કામ રહે ઈમરજન્સીવાળું, એ બી ની ખબર પડે પછી મોબ હો તો માણસ બરાબર
હ ભાઈ આપણી માટે હે બહુ વસ્તુ સારી બી છે, અને એ બી છે ભાઈ. આ મોબાઈલ લીધે તો આપણે કાં થી કાં પહોંચી ગયા એમ.
હમ, એ બી છે. એજ
હમ
ચાલો, પછી કરીયે વાત.
હા. ઠીક છે.